હા કેમ છો?
હું મજામાં છું.
હા બસ હું પણ મજામાં છું. આ ન્યૂઝપેપર વાચી રહી હતી. તે.
અરે વાહ આ તો ખૂબ જ સરસ તેટેવું છે ને તમને ન્યૂઝપેપર વાંચવાની અત્યારે ટેલિવિઝનના જમાનામાં પણ.
નહી નહી મને ન્યુઝપેપર વાંચવાનું ગમે છે ખુબ સારું લાગે છે અને એમાંથી નવી નવી માહિતીઓ પણ મળે ને.
હા. ખૂબ જ સરસ છે. ટીવી પર તો તરત લાઈ .
સાચું છે પણ ન્યૂઝપેપરમાં વાંચમાંથી ધ્યાન વધારે કેન્દ્રિત રહે છે.
હા એ તો અને એમાં સમય પણ તો વધારે લાગતો હશે ને ન્યૂઝપેપર વાંચો એમાં.
અ સમય તો લાગે પણ આપણે ડિટેલમાં જાણકારી મળી જાય ને એમાંથી બધું જ ડિટેલમાં મળી જાય શાંતિથી વાંચી લઈએ એકાંતમાં બેસીને તો એ મને ગમે.
હા એ વાત તો તમારી સાચી છે અને ટીવી પર જે વિઝઅલ વિઝુઅલ સાથે ન્યૂઝ જોવી વધુ રસપ્રદ લાગે છે.
હા પણ ક્યારેક ટીવીમાં વધારે એન્ડવાયન એડવાઇઝમેન્ટ આવી જાય ને તો એ મને નથી ગમતું ને અને પેપરમાં શું સખત વાંચતા રહીએ આપણે.
હા એ તો છે અને ન્યૂઝપેપર પણ સવારે નવી નવી માહિતી આપે છે, ચા પીતા પીતા ન્યૂઝપેપર વાંચવાની બહુ મજા આવે.
હા અને આ વાત તમે બરાબર કીધી કારણ કે ટી ટીવીમાં તાજી ખબર તરત જ મળે પણ ન્યૂઝપેપર પર સવારે નવી માહિતી આપે છે અને મસ્ત ચાય પીતા પીતા આપણે આપણા પેપર વાંચીએ એ એની મજા કંઈ જુદી જ છે.
હા અને જો ને ન્યૂઝપેપર વાંચવાથી આપણી ભાષા પણ કેટલી શુધરે છે ને.
હા એ વાત તો ખરી એટલે જ તો મને ન્યુઝપેપર વાંચવું વધારે ગમે.
હા એમ પણ જો ટીવી જોવાથી પણ તમને જનરલ નોલેજને એ બધું તો વધે જ છે.
હા એ તો છે કે આપણે ટીવીમાં જોઈએ અને વિડીયો સાથે જોઈ એટલે આપણને સમજવામાં સરળ લાગે એમ.
હા જેમ કે હવે આ ભાગદોડ વાળી જગ જગ્યામાં અમુક લોકો પાસે ન્યૂઝપેપર વાંચવાનો ટાઈમ નથી, તો એ લોકો ઇ ન્યૂઝપેપર પણ આજકાલ આવે છે અને એમાં એક ઓપ્શન પણ આવે છે કે જે બધું બોલીને મતલબ ઓડિયોના થ્રુ વોઇસ થ્રુ આપણને સંભળાવે છે, તો એવી રીતે પણ લોકો બધી માહિતી મેળવી શકે છે.
હા તમે વાત ખરી કીધી ટી આમાં આવું બધું થાય છે. ન્યૂઝપેપર છે ને આંખો માટે પણ સારું કરે છે વધારે વાંચવાથી આખો આંખો થાકી પણ જાય છે ને અને ટીવી વધારે જોવાથી પણ આંખો આંખો પર અસર થાય છે. આવી રીતે જો તો બંનેમાં આમ સેમ જ લાગ થતું હોય ને અને નાના નાના બાળકો માટે પણ આ રોજનું એક ન્યૂઝપેપર વાંચે તો એમને અભ્યાસનો અભ્યાસનું પણ શું કે ટ્રા થઈ જાય પ્રેક્ટિસ.
હા હા ખાસ કરીને તો આ બધા કરેન્ટ અફેર્સ છે એ એ બધા બાળકોને જાણવા માટે ન્યૂઝપેપર ખૂબ જ ઉપયોગી નીવડે છે. આજકાલ તો સ્કૂલોમાં પણ દર અઠવાડિયાના કરંસ અફેર્સના રિ પોર્ટ તૈયાર કરવામાં આવે છે. એવા બધા પ્રોજેક્ટ એ લોકોને આપે છે એટલે ન્યૂઝપેપર એ વાંચવું બાળકો માટે ખૂબ ફાયદારૂપ છે.
હા એ તો છે અને મતલબ બંને રીતે બંનેના ફાયદા અને નુકસાન બંનેના સારા જ છે આમ બંનેમાં મનોરંજન થતું જ હોય છે.
નુકસાન છે. ન્ય જો ન્યૂઝપેપરમાં હા જો ન્યૂઝ ન્યૂઝપેપરમાં આપણને જાણે કે કોઈક આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખબર ને એ બધું હોય તો આપણને ટીવીમાં તરત જ જાણવા મળી જાય. છે જય્યારે ન્યુઝપેપરમાં એ એક દિવસ મોડી આવે છે.
હા એ વાત તો ખરી.
હા. અને આમ પણ જે લોકોને ન્યૂઝપેપર વાંચ વાચવાની આદત છે ને એ લોકોને તો ન્યૂઝપેપર જ ગમે છે. પછી એ લોકોને ટીવીમાં ન્યૂઝ જોવાની નહીં મજા
હા એતો જ હું એટલે તો હું રોજ સવારે ચા સાથે ન્યુઝપેપર વાંચવાની આદત છે મારે.
એને ખુબ જ હા ખુબ જ સરસ છે અને જો ન્યૂઝપેપર વાંચવાની આદતથી છે ને તમારી વાંચવાની શક્તિ તે પણ વધે છે અને એમાં કેટલી બધી ખબર ગેમ આવે છે ક્રોસવર્ડ, સુડોકું એ બધી રમવાત થી પણ તમારી મેમરી પણ કેટલી શાર્પ
શાર્પ થાય છે એટલે મને ગમે છે. થી વિચાર શક્તિ પણ વધે છે દ્રષ્ટિકોણ પણ વધે છે
હા અને ન્યૂ ન્યૂઝપેપરમાં ઓડિટોર સરિયલ પણ કેટલું સરસ આવે છે એ પણ વાંચવાથી કેટલા બધા ફાયદા થાય
હું દર વખત ની અલગ અલગ હોય છે હું બધી જ વાંચું છું
અને એમાંથી તમારી વિચારશક્તિ વધે. તમારો દ્રશ અને એ નવા નવા દ્રશ્ટ ક કોણ મડે.
હા એ વાત તમે બરોબર ટી વી પર આપણે ટેબીટો શો પણ આવે છે એ ખુબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે.
હા ઇન્ટરેસ્ટિંગ હોય પણ ક્યારેક એમાં કેવા બધા ઝઘડા થઈ જાય છે. તો એ બધું જોઈને મન બહુ અશાંત થઈ જાય છે શાંતિ. લાગતી નથી.
ચુ છે બધા જ લોકો એકબીજાને બોલવા નથી દેતા એમાં. એટલા માટે મને શાંત તિથી વાંચું વધારે ગમે છે.
બિલકુલ અને અ ટીવી પર પેલા જે બધા આંતરરાષ્ટ્રીય સમાચાર હોય છે ને એ બધા ઝડપથી મળી જાય છે. અ એકદમ તાજી તાજી બધી ખબર આપણને મળી જાય છે. પણ ન્યૂઝપેપર માં એક દિવસ મોડી મળે પણ બધી ડેટ
હા, હા એ વાત ખરી તમારે. એટલે જો તાજા ખબર જોઈએ તો ટીવી બેસ્ટ છે અને જો ડિટેલમાં સમજવું હોય તો ન્યૂઝપેપર બેસ્ટ છે.
હા. અને અ પે હા. બોલો.
અને અમે અમે સાંજના પોરમાં બધા પરિવાર મળીને અ ટીવી જોઈએ છીએ, બેસીએ છીએ જોવા માટે ન્યૂઝ સાંભળીએ છીએ.
હા એ ખુબ જ સારું છે અને પેલા ક્યાં બધા ન્યૂઝપેપર અને અ ટી વી હતા લોકો પેલા રેડિયો પર જ બધી ન્યૂઝ સાંભળતા હતા ને.
હા હા એ તો છે બધી રેડિયો પર ન્યૂઝ સાંભળતા હતા. એથી પરિવાર સાથે ચર્ચા પણ થતી ને બધા પરિવારોની સાથે બેસીને સાંભળતા એટલે.
હવે તો સ્કૂલમાં પણ શિક્ષકો બધા વિદ્યાર્થીઓને ન્યૂઝપેપર વાંચવા માટે કહે છે અને એમાંથી એમને અલગ અલગ પ્રોજેક્ટો પણ આપતા હોય છે.
હા એ વાત પણ છે હવે તો ડિજિટલ યુગ આવી ગયું છે એટલે હવે તો મોબાઈલમાં પણ ન્યૂઝ મળી જાય છે.
હા અને તમારી કેટલીક બધી ખાસ સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ હોય એની જાણકારી તમને ન્યૂઝ અ ન્યૂઝપેપર માધ્યમથી મળી જાય છે.
હા હા ઈ પેપર પણ આવે છે તો પછી ન્યુઝપેપરની જરૂર રહેશે ક્યાં? ખાલી વાંચવાની જ મજા છે બસ.
પણ જે લોકો ન્યૂઝપેપર વાંચતા હોય એ લોકોને તો ન્યૂઝપેપર જ ગમે ભલે ને ઈ ઈ ન્યૂઝપેપર આવી ગયા એ તો કેવા લોકોને કામ લાગે અ જે ઓફિસમાં જતા હોય એમની પાસે સમય નથી તો એ ઈ ન્યૂઝપેપરનો ઉપયોગ કરી શકે છે.
હા એ વાત અને ટી વીમાં પણ હવે એજ્યુકેશન ચેનલ આવી ગયા છે એટ આપણ બાળકો માટે સારું છે.
અ હા એ પણ ખૂબ જ સરસ છે.
હમ્મ પણ તેમાં ક અ કંટ્રોલ ઓ છું હોય છે આપણે ચેનલ બદલી જ બદલી જ દઈએ છીએ.
હા. અને ખબર ટી વીમાં ન્યૂઝ વાળા હોય વાર કેટલી બધી ખોટ ટી માહિતી આપી દઈ છે. જ્યારે ન્યૂઝ પેપરમાં એકદમ સચોટ માહિતી મળે છે આપ
હા એટલે આપડે સમજદારીથી પસંદ કરવું જોઈએ.
હા બિલકુલ સાચું કદુ. અને અ જે લોકો ન્યુઝપેપર વાંચે ને એ લોકોને તો ન્યુઝ પેપર વાંચવાનો જ ગમે છે.
હા એટલે જ તો, સમય ન્યૂઝપેપર વાંચું છું લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ તો હું આમાં, લઈને બેસી રહઉ છું વાંચું છું બધા એના એક એક પેપરમાં એક એક માહિતી વાંચું છું અને, એના અંદર નાની નાની પૂર્તિઓ પણ આવે છે.
હા ન્યુઝ ન્યૂઝ પેપ નાના ખોબર. ન્યૂઝપેપરમાં છે ને, પૂરતીઓ આવે ડેલી ડેલી વાત અઠવાડિયાની દર એકક અઠવાડિયાને અલગ અલગ પૂરતી આવે, પછી શનિવારે એક નાના છોકરાઓનું પણ પેપર આવે. એમાં પણ બહુ સરસ સરસ. વાર્તાઓને છોકરાઓને કરવા જેવી એક્ટિવિટી હોય છે.
હા, એટલે જ તો ન્યુઝપેપરમાં બધું ઘણું બધું આવે.
બિલકુલ અને એમાં એટલી બધી સરસ સરસૂતિ આવે છે ને તો જેને વાંચવાનો શોખ હોય ને એના માટે ન્યૂઝપેપર સરસ છે.
દર વારની બધી અલગ અલગ પૂર્તિઓ હોય છે સોમવારની અલગ મંગળવારની અલગ આમ કરીહીને બધા જ વારની પૂર્તિઓ અલગ અલગ આવતી હોય છે તો આ ન્યૂઝની સાથે સાથે આપ આપણને કંઈ નવું પણ વાંચવાનું મળી જાય છે એના અંદરથી
હા એટલે ટેલિવિઝન અને ન્યૂઝપેપર બંનેના પોતપોતાના ફાયદાને નુકસાન
હા છે એટલે આપડે બંને એમાં બેલેન્સ રાખવું. ખૂબ જ જરૂરી છે.
છે. એટલે આપણા જે દાદા અને એ બધા છે ને એમને તો ન્યૂઝ કરતા મારા ખ્યાલથી ન્યૂઝપેપર વાંચવાના જ બહુ ગમે છે.
પણ ન્યુઝપેપરચ વા ગમે એ લોકો આજે પણ ટીવી તરફ નથી. જોતા કે ટીવીમાં શુ ન્યુઝ ચાલે છે અને આજકાલના બાળકો પણને પણ આમાં ઇન્ટરેસ્ટ નહહી હોતું એટલે ટીવીમાં એ લોકો પણ ઓછું જ જોવા માંગે છે.
હા. હ બધા ફ્રેન્ડસ સાથે ઓટલે બેસીને કશે બેસીને ગાર્ડનમાં બેસીને કેવા એકબીજાને ન્યુઝ સંભળાવ બોલીને સંભળાવે છે કે આજે તો અહીં આમ થયું તેમ થયું તો સરસ લાગે છે છે
હા એ વાત તો ખરી એટલે આજે હવેના છોકરાઓ તો તમે જોયો મોબાઈલ કાં તો ટીવી એમાંથી જ એને બધી ન્યૂઝો મળતી રહે છે અને આપણને પણ કોઈ વાર એ લોકો જે આપણને પછીથી ખબર પડે છેમ પર હું વાંચું છું તો મને પછીથી ખબર પડે તો હું મારા ઘરમાંથી મને ખબર પડી જાય છે કારણ કે એ લોકો મોબાઈલમાં આજકાલ તો તમે તમને કીધું છે એમ ડિજિટલ જમાનો એટલે મોબાઈલમાં તો તુરંત આવી જાય છે
હા ચલો ને ભલે ન્યૂઝપેપર હોય કે ટેલિવિઝન હોય આપણને માહિતી તો દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એની ખબર તો આપણને મળી જ રહી છે
હા ચાલો હવે ખુબ સરસ ચર્ચા હા ચાલો ચાલો મળીએ પછી આપડે નવું શીખવા માં્યું મને પણ કઈક હા ચાલો બાય બાય